હ
હું તમે કરો હવે હું કરો
કઈ નહી ભાઈ ફોન જોઈએ બેઠ
હા કઈ ફડવા છે રઋનવો કરતા
હા
ના આ બારી માંથી દેખાય છે એટલે
હ હ
તમારી જેવા કેટલાક સિહ એમાં તમારી સેવા કેટલાક ભેર્યા હોસ્ટેલમાં
એવું છે
હું નામ હું તમારું હે હલો
હા
આમ હું નામ તમારું હું
નામ મારું મુકેશ
અટક
અટક વાજા
અને બાપાનું નામ
બાપા નામ અમીર ભાઈ
અન દાદા નું નામ
દાદા નું નામ ભગવાનભાઈ
અને એ પર દાદનું નામ
એ નથી આવડતું
હું નથી આવડતું મારું નામ ના આવડતું
નઈ
માર નામ ના આવડ
નઈ
અરે યાર હું તમારો કસ નો તમારો કુળ નો હોડો શું યાર તમે મને ભૂલી જા પરદાદાને ભૂલી ગયા એમને તો તમે તો મારે યાદી દેવડાવવી પડશે તમારા કુળમાં
એવું છે એમને
મને મારા જ છોકરા ભૂલી જાય હું કરવું તૂધ મારો પોત્ર કેવાય કે
રમાં હું હલે
ભાવનગરમાં જો ને હમણાં બધું મંદિર જેવું આલે છે
એમ સીપ બીપ નથી આવતી
શીપ ક્યાંથી આવે પાછ જ ના કરતા અહીથી લાગત ન એ કેશ હમણાં એક જીપ આવ્યું હતું ન્યુઝીલેન્ડથી પેસિંજર શિપ
પગન સૌથી મોટું છે ને શીપ રિંગ
હા હમ અલંગ સૌથી મોટું સૌથી મોટું
હમ તમારે કેટલા ખાડા છે એમાં
અમારે અમારે જં
હમ નઇ
અમારા દોસ્તારો ને એને બધાને છેે ખાડા
હમ એક ખાડાની હુ કિંમત હોય
એક ખાડાની કિંમત હશે આમ ખાલી આમ જમીન ગણો ને દરિયાકાઠાની
હમ હમ
ઈ જમીન કેટલા લગભગ એક વીઘો એ એક વીઘોની એક થી બે વિઘાની આસપાસ હોય ઈ કરોડોમાં બોલાતી હોય
ઓહો માર દોસ્તાર છે ભાઈ બનીને બે ખાડા છે અલંગમાં
હા હા
હમ અઠ્યાસી નંબર નો છે કદાચ નહી નહી પાના પ પકડના પાના પકડના
અરે ઈ ઈ ઈ તો લોકલ ખાડા કેવાય
એ હ છે
હું તો ઓલા જે શીપ શીપ રાખે ને મેન શીપ
હા હા
હ હું એની વાત કરું એવા તો ખાડા માડકાગા નહ છે
એ
ઈ ખાડા લેવા કઈ મોટી વાત નથી
હ એ કેટલા લાગ
ઈ તો દહ પંદર લાખમાં તને મળી જાય
હ
એઈ તો દહ પંદર લાખમાં મળી જાય તને એની કઈ કિંમત ન હોવે કઈ એ કેમ આપડે દુકાનમાં કેમ ધંધો કરવી એમ દુકાન ની જમ્યા ધંધો કરવાનું હોય અને શીપ ની બધી વસ્તુ વેસવાયની હોય એમાં એમાં કઈ ખાસ ન હોય તું ક્યારે પ્રોપર અલંગ માં આવેલો કે તું કરે પ્રોપર હલંગ માં આવેલો કે
ના અલંગ માં નથી આવી ગયલ હું
હા
હમ
તો તને કેમ ખબર કે જ્યાં ખાડા છે
એ મારો દોસ્તાર કેતો હતો.
હા હું કેતો તો?
એ નાનો મારા બે ત્રણ દોસ્તર છે.
અટક કેવી દિહોરા કે ગોહિલ?
એઈ છે ઢાપા
ઢાપા એક જ છે કે?
હું એક?
એટલે એક જ દોસ્ત હરશે કે એમ.
હા એ એક બીજો દોસ્તાર છે એ સુડાહમાર સે.
હા એનો કઈ કોન્ટાક કેવું કઈ ખરો કે?
હા છે ને ઈ કઠવાનો છે ને આ બી જેને હા અને આ બીજો દોસ્ત છે એ ત્રાપર નો.
તો કઠવાય છે એ સુડાસમાં વાળો છે બોલ ગેરંટી સાથે.
હા એ સુડા
હા કેમ કે સુડાાસ માં અલંગમાં નથી
હા
એ સુડાાસ માં હું વૈભવ નામ છે કે પ્રિન્સ
ના જીપ હક સુડાસમાં જીપક
હા ત્યારે આરત ભણતો એ
હ
ત્યારે આરત ભણતો હા હા હા ઓળખ ઓળખ ઓળખો હું ઓળખીજયો રેડી હા દીપક હા ઓળખીજો
ઓ થજયમ
કેમ કે ઈ છે ને હા આ મારી જેવો તેને રૂપ રંગ છે.
હા બરોબર.
કેમ કે ઈ છે ને મારે યાર અહં ટ્યુશનમાં આવતો ઈ.
ટ્યુશનમાં?
એક થી આઠ આઠ મુ ગણતા ને ત કઠવામાંશે ને હું પંદર વરષ અઠવાય રહ્યો. અને અલંગમાં તો એમ હમણાં બે થી ત્રણ વર્ષ થવા આવું છે. યાલંગમાં એ બંગલો લીધો ને.
હ.
ઘર બનવયું મે. બાકી કઠો એમ ભાવ ત્યાં સુધી ભાડે રેતો એમ?
બીજા પપ્પા નામ ખબર? સુડાસમાં દીપક નું?
એના પપ્પા નામ તો મને યાદ નથી એમ એના દીપો દીપો બોલાવતા દીપોડો.
હમ એ બાપા નામ જીલુ ભાયો હૈ.
હા. હા તે એને હું ઓળખું કે સુડાસ માં એ બધાડી વાડી વિ વિસ્ વાડી વાડીઓમાં રહેતો જ. એ બધા અમા પ્રાથમિકમાં એમ બહુ હારે હતા ટુશન માં જાતા ને પાંચ વાગે રજા પડે એટલે અમારે ટ્યુશન માં જતા.
એને તું ખાસ ઓળખું.
હવે નંબર નંબર હ છે ને?
હે?
એનો ફોટો હ એનો હ તને ફોટો દેખાડું હમણાં. કોર હો છે.
એને તું ખાલી એમ કે ને
હમ્મ.
કે પલો કઠવાનો વિકાસને ઓળખે તમારે ટ્યુશનમાં આવતો.
એટલે લગભગ ઓળખી જાય એમ કે આમ પા ઈ સ ઈ એક થી આઠણે વાડી વિસ્તારમાં કર્યું અને હું મેં ગામ ની નિશાળ કર્યો એટલે ટુશન અમાર પાસે એક જ હતા. આખા ગામમાં ટુશન એક જ છે જેમે હના સા ટ્યુશનમાં ભેગા થતા એ એને પૂછ્યું તું રાજુબહેન ટુશન માં જ્યોલો એન તું એમ કે ને રાજુભાઈ ટ્યુશન માં જયો કે નો જ્યો એટલે તરત ઓળખી જાહે.
એવુ હૂતો. પછી એક દોસ્તાર હતો એક દોસ્તાર હતો એ મથાવડા નો હતો.
હા મથાવડા નો તો હું આમ ઓછું ઓછા ને ઓળખુ. થોડુંક મથાવડા એ કેવાય છે ખબર? લગભગ સોલંકી એવ કે અટક ના હાઇસે. હમ્મ.
સોલંકી રોજવેજ
હા. કેમ કે મથાવડામાં સોલંકીને મકવાણા એવા મોસ્ટ ઓફલી ઉભી રાખ.
ઈ બધા મારે વા મારા ઘરેથી ગામડા કેટલા કિલોમીટર થયા ખબર. બે થી ત્રણ ત્રણે નહી થાતા અઢી પોગતા હોય તો.
હ એ હંન્ટર પર ના હતા.
હરતાન પર કઈ બોલું બંદર વાળું કે કે દરિયા વાળું હા-હા રેડી છે. તું મ જે બોલો ઈ ને.
હા હંતરભાઈં બાજુ માં શે.
ત્યાં હડતર પરનો તું ભાણ્યો હોતુ.
એમ
હા હર્તન પરત માર મામાન મૂળ ગામ છે.
હમ્મ. અ તો તાર મામાજી અટક હું.
મારા મામા ની અટક વેલગડ હમ્મ.
એક વાર
હરતા આઈ ગયા તું કઈ સ્કૂલ માં ભયનો હતો.
હમ્મ યાં લોકવિદ્યાલય વાળું આ
એનું ઇન્સ્ટાગ્રામ ખુલ્યું ખબર.
હો હા ખોલ્યું હતો જોઈ
એમાં કોકે રીલ્સ નીકલી કે આ આ સ્કૂલમાં કોણ કોણ ભણેલું.
હા હા.
એ સ્કૂલમાં જોય છે મેં કમેન્ટ મારેલી છે એમાં મે હું હું ભણે હું ભણેલો પણ મેં હું કેટલો ભણ્યો ખબર બેથી બીજું તીજું હું ત્યાં ભણ્યો છો.
બીજું ત્રીજું ત્યાં હોસ્ટેલમાં.
હા હોસ્ટેલમાં નઈ ત્યાં ત્રણ સાથી છે ને હું અપડાઉન કરતો. મારું મૂળ ગામ પાછું ત્રણસા.
હમ્મ.
અને રેવાનું અલંગ માં.
એવું. અલગ મા એમ ને
હમ્મ અને વાળુકરની નિશાળ એ તો બહું પ્રખ્યાત છે ભાવનગર માં.
હા.
લોકવિજ્યા વાળું કરડે.
હમ. હા ગોવાળ શો આપ
હા.